હા ક્યાં છો? ઘરે છુ તમે કેમ છો મજા મજા. હું કરો છો. બસ આ એક્ઝામની તૈયારી બધી હવે.
સેની એક્ઝામ ની તૈયારી.
આ રેલવે ની બધી એક્ઝામ હોય છે ને ક્લાર્કની.
મારે બી એમાં ફોર્મ ને એવું બધું ભરવું જો કઈ રીતે શું કરવાનું કઈ મને તો ખબર જ નહી પડતી.
ફોર્મ ભરી નાખવાના અને ફોર્મ ભરીને પછી અપ્લાય કરી દેવાનું ઓનલાઈન. પણ હમણાં તો કઈ કઈ એક્ઝામો આવે ખબર હૈ. મે જોવું પડે ઓનલાઈન ફોર્મ ભરી અ પેલી વેબસાઈટમાં.
પછી આમાં તો પણ એજ લિમિટ ને એજ્યુકેશન ને એવું બધું બી આવતા હોય છે ને.
હું આવે છે ને.
તો તમે કઈ રેલવે ની એક્ઝામ વચ્ચે આ‌ઇ તી ખબર છે.
હા આઇ થી ને એમે ફોર્મ ભર્યું છે જોઈએ શું થાય છે. હ
હું પણ બધું સર્ચ કરતી રહું છું આંગણવાડીની એક્ઝામ એકકાઉન્ટની વચ્ચે તો. પેલું એરપોર્ટ માં ભરતી આઈ તી.
પછી ભર્યું ફોર્મ.
ફોર્મ ભર્યું ના નહી ભર્યું ફોર્મ કેમ કે એમાં પછુ. એજ લિમિટ ને એજ્યુકેશન એવું બધું હતું ને એટલે નથી ભર્યું.
તો એજ્યુકેશન ક્યાં સુધી છે તમારું.
શું.
એજ્યુકેશન ક્યાં સુધી હે એજ્યુકેશન.
ગ્રેજ્યુએશન કર્યું છે પણ એમાં બી. પોસ્ટ ગ્રેજ્યુએશન ને હાઈલી ક્વલિફાઈડ ને એ બધું માંગતા હોય છે.
બરાબર. ઓકે એના સિવાય પોસ્ટમાં પણ કરો ને અપ્લાય પોસ્ટમાં થઈ જતું હોય તો.
પોસ્ટમાં હા પોસ્ટમાં જો જોઈ તી પણ ડેટ છેલ્લી હતી પછી નીકળી ગઈ વેકેન્સી.
બરોબર પછી જે બીજી ગવર્મેન્ટની જેમ કે. અ ફાઇનેન્સ કંપનીઓ હોય છે ને ગવર્મેન્ટની એમાં પણ એપ્લાય કરો તો વાંધો ન આવ થઈ જાય.
હમ ઘણી બધી એકાઉન્ટની ને બધી ગવર્મેન્ટ એલઆઈસી ની બી વચ્ચે હતી રિક્વાયરમેન્ટ. પણ પછી આમાં કેવું થાય છે દેટ જતી રહે ને પછી ખબર પડે.
હ હા એટલે પછી બેંક ની પણ હોય છે બેંક માં એ કરતા રહવાનું.
બેંકમાં હા બોલો બીજું કેવું ચાલે.
બસ સારું છે બેંકમાં એપ્લાય કરેલું તમે ક્યારે.
ના બેંક પણ ન‌ઇ કરતું.
બેંકમાં કરી કરો ને તો શું વાંધો ના આમતો મળળી
બરોબર.
અને તમારા ગ્રુપમાં કેટલા જણા છે જે ગવર્મેન્ટમાં જોબ કરે છે.
સર્કલમાં તો ઘણા બધા છે પણ હમણાં થી કઈ વાતચીત થતી નથી બધા. પોતાના કરિયર માં અને એમાં બિઝી છે
તેમાં કોકનું કોકનો સંપર્ક થઈ જાય ને તો આમ તો વાંધો ના ઈઝી એક્ઝામાં આપીએ પણ વાંધો ના આવે એમ હેલ્પ થાય તમને એક્ઝામમાં. હેલ્પ થાય પછી આગળ એડવાન્સમાં તમને ખબર પડે કે બેંકમાં કઈ રીતના પ્રશ્નો પૂછે છાય છે, કઈ રીતના ફોર્મ ફિલઅપ કરવાના બધું ઇઝી
હમ અમુકમાં સીધ શું ઈન્ટરવ્યુ વગર નું હોય છે, અમુકમાં ખાલી એક્ઝામ આપ ની એવું બધું અલગ અલગ હોતું હોય છે.
હ હમણાં શું વધારે ટ્રેન્ડ ગવર્મેન્ટનો છે, ગવર્મેન્ટમાં જોબ લેવા માટે લોકો મહેનત કરતા હોય છે, પ્રાઈવેટમાં એટલું કઈ છે. નહી. ગવર્મેન્ટ ન વધારે ટ્રેન ચાલે છે, એવું છે.
હમ.
દર મહિને પાંચ હજાર થી છ હજાર છોકરાઓ અમદાવાદમાં બહાર થી આવે છે, એક્ઝામ આપવા માટે.
હા પણ વ વેકેન્સી તો ખાલી અમુક માં સો ની દસ ની એકસો પિસ્તાલીસ ની એવું બધું હોય ને પછી આમાં. જનરલ કેટેગરીનું ઓબીસી એસસી બી-એસટી એવું બધું હોય ને અલગ અલગ. અલગ અલગ ક્રાઈટેરિયા તો એમાં મેચ થવું જોઈએ ને.
બરાબર આપણે હ આપણે ક્રાઇટેરિયા મેચ થતા નથી એવું ઘણી વખત એવું થતું હોય છે. કે આપણને ઇન્ટરેસ્ટ હોય ફિલ્ડમાં પણ ક્રાઇટેરિયાના હિસાબે આપણે ના કરી શકતા આવું હોય
હા અને પછી જનરલ કેટેગરીમાં કેવું હોય ફી વધારે હોય ને એવું બધું ઘણું બધું હોય છે. એટલે અમુક વાર એ રીતે પણ ફોર્મ ફિલઅપ ના થતું હોય.
બરાબર લગભગ એની પહેલાં તમે કોઈ ગવર્મેન્ટમાં હતા ને કામ કરતા હતા
ગવર્મેન્ટ નથી એલઆઈસી એજન્ટ ના થ્રુ અંદર કામ કર્યું છે, ગવર્મેન્ટ પણ નથી કરીયુ
બરાબર ઓકે.
તમે શું કરો છો અત્યારે શેની તૈયારી?
હું રેલવેની તૈયારી કરું છું. રેલવેમાં જે ક્લારકમાં ક્લારક-ક્લક ક્લર્ક નીજ કરું છું.
હમ
એટલે મારે ચાલે છે, હમણાં એક્ઝામ બે જગ્યાએ એક્ઝામ આપી હતી. હવે આવતા મહિને લગભગ પંદર તારીખે છે, જવાનું છે, બરોડ એક્ઝામ આપવા.
હા એક્ઝામ પછી રિઝલ્ટ સિલેક્શન ઇન્ટરવ્યુ બધુ રામાણ
હમ ના તો જોવું તો પડે જ ને તો વાંધો ના આમ એમ તો એટલે મહેનત કરતા રહેવું પડે બીજું તો શું જ્યાં થાય ત્યાં ઠીક.
હા પછી આમાં પાછું ફિક્સ સેલેરી નું બી હોય છે, ને પાંચ વર્ષ સુધી તમને આટલી આપે
હમ-હમ હ-હા એટલે એક વખત ફિક્સ થઈ જાય ગવર્મેન્ટમાં લાગી જાય પછી તમને ભલે ને ફિક્સ કરેલી હોય પછી વાંધો ના આવે આગળ તો તમને લાઈફ ટાઈમની શાંતિ એમ એવું
હા એટલે ગવર્મેન્ટ નો ક્રેજ વધારે અહિયાં આપડણે અમદાવાદ ગુજરાતમાં તો છો બાર બિહાર ઉત્તરપદેશ પટના એ બધે વધારે.
હમ્મ બાર ના લોકો ગવર્મેન્ટ પર વધારે ફોકસ કરતા હોય છે.
હા એ
એ લોકોને પ્રાઇવેટમાં ભલેને લાખ રૂપિયા મળતા પણ ગવર્મેન્ટમાં પચીસ ત્રીસ હજાર મળતા હો તો ગવર્મેન્ટ પ્રેફ વેલા આપે
સાચી વાત છે, મમ્મ એવુંજ છે. અને
તમારે ફ્રેન્ડ સર્કલમાં કોઈ હશે ને જોબ કરતું પ્રાાઈવેટ સેક્ટરમાં
ત્રણ જણા છે એક મિત્ર છે અહિયા રે છે અમારી સોસાયટીની પાછળ જ રય છે એ ગવર્મેન્ટમાં જ ટ્રાય કરી રહ્યા છે હમણાં અને બહારના છે ઉત્તરાખંડના છે એ ભાઈ
હમ
એટલે અહીયાં વિચારે છે કે ભાઈ હમણાં જ છું ત્યાં સુધી જોબ તો કરે જ છે આઈટી ફિલ્ડમાં છે અને જો ગવર્મેન્ટની અ એક્ઝામ આપવાની તૈયારી કરે છે પ્રેક્ટિસ છે એ ચાલુ છે ભણવાનું એવું એમ થઈ જશે તો પછી અઈથી જતા રહેશે એવું
હમ મારા માસા ભી છે એક મુંબઈ માં રે છે એમને ગવર્મેન્ટ જોબ હતી રેલવેમાં અત્યારે તો રિટાયરમેન્ટ થઈ ગઈ પણ એમને ગવર્મેન્ટમાં સારું એવું તું. પણ ત્યારે એટલી ઓળખાણ ને એટલું નતું કેમ કે દૂર ના છે એટલે હવે અત્યારે તો શું એટલું બોલચાલ કેવું કશું છે નઈ.
ના એટલે કો કોન્ટેકમાં હોય તો વાંધો ને આવે એમ તો વાત કરતા રેવું પડે કોન્ટેક્ટ કરીન કઈ રીતનું છે કોઈ વ્યવસ્થિત તો હોય ને જેને નોલેજ જો એ નોલેજવાળા વ્યક્તિની વાત કરુ ને તો આપને શું ટાઈમ બાય ટાઈમ આપડે અપડેટ કરતા રે કે ભાઈ ફોમ આવ્યા છે ફોમ ભરો આ જગ્યા એવું બધું કેમ કે આપડે ધ્યાન બાર નીકળી જાય આપણને ધ્યાન ના રે. કામમાં એટલે ભૂલી જઈએ. એવું બધું થાય.
અને આમાં કોમ્પિટિશન બી બઉ બધું વધારે છે પછી રિઝલ્ટ ના અકોર્ડિંગ ગ્રેડ ને એવું બધું પર્સન્ટેજ હોવા જોઈએ ને અડધું એટલે નામે
હમ.. એલું હ એલુ કોઈની રિક્વાયરમેન્ટ પ્રમાણે મેચ થવું જોઈએ ને સાચી વાત છે.
બરોબર એટલે હું એ વિચારતો ત મે રેલવે નું કરીએ તો છીએ હોવે જોઈએ ક્યાં થાય છે. ત્યાં થાય સે ત્યાં સારું બે વાર તો આપી એ છે પરીક્ષા હવે આ ત્રીજી વખત ટ્રાય કરું છું. આમ તો ફ્રીલાન્સિંગ ચાલુ જ છે મારું. થોડું ઘોડું કરતો રહું છું કઈનું કઈ.
શેનું ફ્રીલાન્સિંગ કરો છો? મતલબ શું રિલેટેડ
ફ્રીલાન્સીંગમાં આવુ વોઇઝ કરીને છે એક વેબસાાઈટ જે વોઇ ડોટ કોમ કરીન. હવે એવી બધી ઘણી વેબસાઇટો છે એટલે તમે એઆઈ વોઇસ તમે તમારો વોઈસ છે ને એ તમે સેલ કરી શકો. પછી ટાઈપિંગ રિલેટેડ વર્ક હોય કોઈ વખત તો એ ટાઈપિંગના પણ ઘણા ઘણા એવા પ્લેટફોર્મ છે કે જેમાં તમે ટાઈપ કરીને પણ આપી શકો ટાાઈપિંગના પણ પૈસા મળતા હોય છે પછી રિસર્ચ પેપર ના છે ઘણા કામ એટલે કામ તો બધા ઘણા જ તમે સર્ચ કરો ને એક જ મેલ કરો એની જે કંડિશન જે પ્રમાણે તમે એપ્લાય કરો તો થાય સેટ નસીબમાં હોય તો થઈ જાય.
હમ પણ આમાં ફ્રોડ ને એવું બધું બી હોય ને એટલે પછી અનનોન પર્સન જોડે કઈ રીતે હેન્ડ ઓવર કરવાનું એવું બધું પ્રોબ્લેમ થતી હોય છે ને.
હમ હમ એટલે જેન્યુન હોય હમણાં તો બધા ઈ આઈ ટૂલ આવી ગયા જેન્યુન પૂછ લઈએ જેન્યુન છે કે નથી તો એ તમને બતાવશે
હમ તમારે પૂછવાનું કે આ જેની વેબસાાઈટ છે તો બતાવી દે તમને અપ્ય કરોનું એતો યુટ્યુબમાં સર્ચ કરીલેવાનું એક બે વિડીયો જોઈ લેવાનો
બરોબર રિલાયન્સ માં મારે ડેટા એન્ટ્રી ન ને એ રીતનું ચાલુ કરવું છે પણ હજી સુધી મેં કશું કર્યું નથી હવે તમે કહો છો તો હું ટ્રાય કરી જોઈશ.
હમ એવું કરી જોજો થઈ જશે
બરોબર
એટલે બે ચાર જગ્યાએ શું ટ્રાય કરો ને તો એક જગ્યાથી રિપ્લાય આવે એમ
હા એ લોકોને બી સામે રિક્વાયરમેન્ટ હોય એ લોકોને બી સામે એવું હોય કે ફ્રોડ છે કે નહી. બંની બાજુ જોખમ તો છે જ
એલે હું તો લગભગ ન એમાં જ એપ્લાય કરતો હોઉ છું મને ખબર હોય મને ન્યુટ્યુશન થઈ જાય છે કે આ જેન્યુન અછામાં કરવા જેવું છે તો હું કરું બાકી નહી કરતો
બરોબર અને આમાં પેમેન્ટ મોડ ને એવું કઈ રીતનું હોય એવ કઈ
આની આ જે વેબસાાઈટ છે ને બધી જે એમાં વેબસાાઈટ મે એવું હોય છે કે તમારે પહેલાં અકાઉન્ટ તમારી વેબસાઈટથી લિંક કરવું પડે ને પછી તમને જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ને એટલે કંપની તમને પેપલમાં પેમેન્ટ આપે પછી પેપલ તમને એમાંથી ચાર્જિસ કાપી એમના જે ફી ન ચ એ ચાર્જ હોય કાપી પ તમારાથી એકાઉન્ટમાં પૈસા તો મે ટ્રન્સફર કરી દો અઠવાડયામાં
બરોબર એટલે તમે કામ કરતા હશો તો તમારે આવતા હશે ને પૈસા
બહુ પહેલાં કરતો હતો હું પહેલાં રિસીઝ પેપના કામ એમાં આવતા હતા
હમ તો તો સારું કેવાય હું પણ ટ્રાય કરી દઈશ ચલો
હમ કરજો
સારું ચલો બીજું કઈ આવું હોય તો કેજો
ઓકે સારું મળીએ હા ઓકે બાય હા હા